શુભ સંધ્યા જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
બસ મજામાં તમે બોલો કેમ છો?
બસ મજામાં.
શું કરો છો?
બસ જો આ મારે એક રમત રમવા જવાનું છે. જે આપડા ગુજરાતની બહાર જવાનું છે. તો અહીંથી ત્યાં પહોંચવા માટે કેવી રીતે જવું? તેના વિશે વિચારતી હતી હા તેની ચકાસણી કરતી હતી શું તમને ખ્યાલ છે? એવી રીતે જવાય ત્યાં
મારા મતથી તો ટ્રેન સારી રહેશે. જો ત્યાં એ બાજુ ટ્રેનની સગવડ હોય તો કારણ કે બધા ઇન્ટરનેટ પર આપડે બધું જાણી શકીએ છે. ટ્રેન વિશે કેટલો અંતર લાગશે અને બધી અત્યારે એપ્લિકેશનો પણ એવી બનાય છે, ટ્રેનો વિશે
કે અત્યારે ટ્રેન તમે અ ઓનલાઈન ઇન્ટરનેટ મારફતે તમે ચેક કરી શકો છો. કે આપડે આ જગ્યાએથી આ જગ્યાએ જવું છે. તો કઈ કઈ ટ્રેનો આપણા નજીકના સ્ટેશનેથી મલી જશે કેટલા વાગે મલી જશે? મોડી છે, તો ક્યા સમય ઉપર મળશે બધી માહિતી આપણને હવે તો ઓનલાઈન થ્રુ મલી જાયશે અને ટ્રેનનો સફર મને સારો લાગે છે, જો દૂર ખાસું જવા નું હોય તો આપડે ટ્રેનમાં શાંતિથી બેસીને જઈ શકીએ છીએ, બસ કરતા ટ્રેન સારી કે ટ્રેનમાં આપણેે હ ઊભા થેને હરી ફરી શકીએ છીએ, આપડે અ વોશરૂમ ત્યાં હ.
ચોવીસ પચીસ કલાકના અંતર નો રસ્તો હોય તો પછી થવું પડે
હા એ તો છે, જ ને તો તો પછી ટ્રેન સારી પડે કેમ કે તેમાં આપણે રાત્રે વોશરૂમવા મીન્સ કે બાથરૂમ જવું હોય કે હાથ ધોવા હોય એવું કરવું હોય તો બધું ટ્રેનમાં આપણને સુવિધાઓ મળી રહેે તેને
સારી સુવિધા મળી શકે હા બરાબર છે. કોઈ જો બરાબર.
હા.
સિક્યોરિટી પણ સારી હોય છે, ત્યા
ને અંદર મુસાફરો આવ, અવર-જવર કરતા રહેે. ખાલી હોય નહીં ડબા.
જયારે આપડે પ્રાઈવેટ ગાડી લઈને. જતા હોય તો, પછી એક્સિડન્ટ થવાનો, આમ ભય વધારે રહેતા હોય છે. ક્યાંક રોડ, રસ્તા સારા ના હોય. થોડી તેથી ઈ ચિંતા રહ્યા કરે.
હા, અને લાંબી મુસાફરી. હા, લાંબી મુસાફરી હોય તો, આપડે સમય ખાસો લાગી જાય. અને આવી રીતે રમત રમવા જવાનું હોય તો. આપડો પર્સનલ હહ આપણું જે પોતાનું સા ધન લઈને જઈએ તો થાક લાગી જાય. આપડું શરીર રમતની પહેલા જ એનર્જી ઓછી થઈ જાય.
હા બરાબર. રમત રમ્યા પછી શક્તિ જ ના રે એ આઠ પછી હારી જાય. હજી
બસમાં પણ મને તો ઓછું ફાવે છે. મારા મતે તો મને ઓછું ફાવે છે એટલે હું તો એમજ કહીશ કે તમે જાઓ તો ટ્રેન, રેલવે પ્રિફર કરજો તમે. રેલવે હા રેલવેનો ઉપયોગ કરશો તેટલું સારું છે.
ના પૈસા બી ઓછા હોય છે. જયારે બસમાં એના તેનાથી ડબલ હોય ને પ્રાઈવેટ સાધનમાં તો એનાથી ત્રણ ગુણા હોય. ડીઝલ પેટ્રોલના વધારે થઈ જાય. બરાબર છે. એક એક્સિડેન્ટ નો બી અકસ્માત
હા. અને પહી બસમાં તો આપણે શું બેસીને બેસી રહેવાનું. ઊભું થવાનું પણ મળે નહીં.
હા બરાબર.
સીટ તો આપડી જગ્યા હોય આપણને સીટ મળી હોય. તે આપડી સીટ ઉપર જ બેસી રહો. બાકી હલવા મલે નહી. જોએ બસ વાળો. હહ બસનો ડ્રાઈવર કઈક એમના જગ્યા હોય હોટલ હોટલ હોય કે ખાવા માટે કઈક નાસ્તાનું કે એવું હોય તો ત્યાં ઉભી રાખ ખે તો આપડે મલે.
બાકી તો ટ્રેનમાં સારી સુવિધા મળી રહે. ફેરિયા પર આવતા જતા હોય. એક નાના સ્ટેશનથી નાના સ્ટેશન ત્યારે ફેરીયા ચડી જતા હોય તો ત્યાં દાળ, ચણા, ખારી સિંગ, પાણી ખાવા પીવાનું સમોસા ઘણું બધું મળી રે.
હા બધે અલગ અલગ જગ્યાએ જાઓ તો. અલગ અલગ જગ્યાઓના બધા ખાવા પીણાના ફેમસ ખાવા પીણા આવે. આમ મું તમે મુંબઈ તરફ જાવ તો એ બાજુ જાઓ આ બાજુ વડોદરા બાજુ જાઓ તો વડાપાવને એવું બધું વધારે તમને જોવા મળે. પછી અમદાવાદને મહેસાણા બાજુ જાવ તો એ બાજુ ભજ્યા ને એવું બધું તમને વધારે જોવા મળે.
હા હા. પ્રખ્યાત છે તમારે ત્યાં સુરતમાં લોચો. ત્યારે આંદમાં આણંદમા તો શું ફેમસ છે?
આણંદમાં તો અત્યારે સમોસા હોય અમૂલ અરે આણંદ માં અમૂલ ની ડેરી તો ફેમસ છે દુધ. જૂની અમણ લેરી આખા વિશ્વમાં છે.
ગામડામાંથી અમૂલ્ય એક માત્ર જ્યારે નાના-નાના ગામડાઓ માંથી દૂધ આવતું હોય, પછી ફિલ્ટર થાયને. જતું હોય છે. દૂધમાંથી બી ઘણી ઘણી વસ્તુઓ હા.
ચોકલેટો ને ખાસ
ચોકલેટ હા.
સારું છે, આપણા આણંદમાં એક આવી વિશ્વવખ્યાત વિખ્યાત ડેરી છે, તેના લીધે
આપે નસિક બારત એય કે.
આણંદ માં આટલું સારું એવું.
હ.
હા, સાચી વાત, ભારત દેશ માં તો બોલ ભારત દેશ માંથી બી ગુજરાત માં બ ગુજરાત માંથી હા, હા.
ચોર્યાસી લાખ લા ના
સાચી વાત છે. ની દયા છે, ભગવાન ઈચ્છા જેવું થાય છે.
સારી સુવિધાઓ પણ આપી છે, એક જગ્યા બી જગ્યાએ હા, બરાબર‌.
તમે જવાનું છે, તો તમારી તૈયારીઓ એ રીતે રાખજો. જોજ કઈ તમને મુસાફરી સારી પડે છે.
હા, જે સાડી હોય, સાડી પડે, એજ પસંદ કરીશું. બાકી તો. જે ભયજનક છે, જેમ કે પર્સનલ જોઈ વહિકલ લઈને જવું. એ હા, બરાબર.
અને એકલા તો જવું જ નહી, એવું બધું લઈને.
હા, ચોરીનો બી ભય ઉભો થઈ જાય, અકસ્માત નો ભય ઉભો થઈ જાય. એનાથી ઘણું સારું રેલવે ની સુવિધા છે, તો એનો જ ઉપયોગ કરાય ને, પછી તો કાય. બાઈક લઈને નહો, જવાય બરાબર છે.
હા, અને અત્યારે તો ઇન્ટરનેટ નો જમાનો છે. તો સારું એવું નેટવર્ક એવા લીધે
એક વાર.
સારી એવી સુવિધાઓ બધી મલી રહે છે કે, આપણને ઓનલાઈન બધું સુવિધાઓ મલી જશે. ક્યારે, ક્યારે કઈ વસ્તુ ક્યારે આવે?
બરાબર.
હા, વચ્ચે કેટલા અંતર આવશે, કેટલા સ્ટેશન આવશે બધું?
એ છે, બરાબર છે. ફોન માધ્યમથી જાણવા મળે છે.
હા તો તો સારો છે પછી તે બાજુ તપાસ કરી લેવાની ટ્રેક નજીકમાં હોય તો એમાં જતું રહેેવાનું.
હા સારી રીતે પહોંચાડે કરીશ બાકી તો બીજું તો સાહેબ બીજા ઓપ્શમાં રાખીશું.
તો પણ મારા મતે તો એમ જ પાછું તો પણ એકવાર તમે જઈને ચેક કરી લેવાનું ત્યાં સ્ટેશનને જઈને પૂછી લેવાનું ત્યાં રિઝર્વેશન થતું હોય બુક કિંગ થતું હોય આપડા ડબ્બામાં આપડું પોતાનું તો આગલા દિવસે જઈને કે બે દિવસ પેલા જઈન કરાય દેવાનું તો શાંતિથી સુઈન જવા મલે.
હા બરાબર છે.
અને જો કદાચ ટ્રેન આગી બા પછી થાય કદાચ આમ વાતાવરણ એવું છે તો અમુકવાર ટ્રેનો રદ પણ થઈ જાય છે તો આપડે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈન પૂછી લઈએ તો સારું રેહશે.
હા બરાબર છે. ટ્રેનમાં આમ નજારો કેવો જોવા મળે તમારા મત મુજબ? હા ટ્રેનમાં તમારા મત મુજબ કેવો નજારો જોવા મળે ટ્રેનમાં?
અરે ખુબ સરસ નજારા હોય છે આપડે આ સિટી આવે તો સિટીમાં તો અલગ અલગ અમુક એ સારી એ જગ્યા હોય એરિયા હોય. બધું જોવા મલે છે.
ઘણા પહાડી વિસ્તારોમાં પહાડો ઉપર મકાનો બનાયેલા હોય છે. હા બરાબર છે.
સુંદર કુદરતી દ્રશ્ય મસ્ત જોવા મલે. કેલું અત્યારે વરસાદ પડતો હોય તો ખે તી કરી હોય ત્યારે ખેતીમાં જે મસ્ત પવન જતો હોય પાક લહેરાતો હોય. બોવ મસ્ત લાગે કુદરતી દ્રશ્યો આમ આપડે
પંખીઓનો કલરવ સંભળા તો હોય જીણા જીણા વરસાદના બુંદ જોવા મળતા હોય.
હા.
ભગવાને શું કુદરતી નજારો બનાવ્યો છે. કે આપણે સારી રીતે માણી શકીએ છે. આપણી નરી આંખે જોઈ પણ શકીએ છે.
તારા તમે જાઓ મુસાફરી કરો તો જરૂર જોજો મજા આવશે ટ્રેનમાં મુસાફરી કરવાની તમે આજ પહેલા ક્યારે કરી છે? ટ્રેનમા મુસાફરી?
હા કરી છે ને ઘણી બધી જગ્યાએ મુસાફરી કરી છે. સાઉથ બાજુમાં હા બરાબર છે.
અમુક વખત એવું હોય છે કે અમુક વાર વ્યક્તિઓ પહેલી પહેલી વાર જતા હોય છે તો અમુક એક વાર ગભરાય ટ્રેનમાં ચડતી વખતે કે ટ્રેન ચાલુ થઈ જશે. મને ટ્રેન માં નથી ફાવતું એવું બધું કર્યા કરે
હા બીક હોય છે, પણ જો એક વાગર એક વાર તમે જાઉ તો પછી એમ જ થાય કે ટ્રેન જેવી મુસાફરી બીજેે ક્યાંય ના જોવા એની મજા જ કંઈક અલગ હોય છે. તયારે વરસાદના માહોલમાં બધા ઘણા બધા ફરવા જતા હોય છે. પાવાગઢ પહાડી વિસ્તારોમાં તો ઘણા ફરવા જાય છે, એમ
હ પહાડી વિસ્તારોમાં અત્યારે લીલોતરી એટલી મસ્ત થઇ જાય છે, ને એન લીધે આપણને ફરવા જવાનું મન આમ પ્રફુલ્લીત થઇ જાય છે, આપડું મન
હા જે ત્રણ મહિનામાં જે મુસાફરી કરીએ તો પછી બાકીના મહિનાઓ પણ મસ્ત રીતે જાય છે, આપડા વિચારો આ પડા મસ્ત ખીલેલા ખીલેલા હોય છે.
હા વાંધો નહી જોજો તમે એક વાર જઈને જા તે જઈને ચેક કરી આવજો બધું સાથે તપાસ કરેલી સારી રેશે
હા બરાબર છે, સારું સારું
એ નઈ સારો રમજો આવજો જય શ્રી કૃષ્ણ